હા અવાજ આવે છે તમને મારો હા હા નમસ્કાર તો છે ને આજે આપણે ખૂબ સરસ વિષય પર વાત કરીશું જે છે કે લોકાને આમ જુદા જુદા લોકાને ખોરાક વિશે શું હોય વિશ્વમાં એની ચર્ચા કરીશું
બરાબર
હા આ વિષય તો ઘણો વિશાળ અને રસપ્રદ છે
હ
હલો
એ તો બીજી હા
હલો
હા
હા બોલો બોલો
હા એ તો બીજી લાઈન બોલી બીજી વ્યક્તિની હા આ વિષ ઘણો વિશાળ અને રસપ્રદ
હા દરેક દેશમાં ખોરાકની પોતાની અલગ ઓળખ હોય છે
હવામાન જમીન અને ખેતીના આધારે ખોરાકમાં ફેરફાર જોવા મળે છે
હા કેટલાક દેશોમાં તો છે ને ચોખા મુખ્ય ખોરાક છે
બરાબર જયારે કેટલાક દેશોમાં તોઉ ગઉ ઘઉનોો વધુ ઉપયોગ થાય છે
હા અને ક્યાંક મકાઈનો પણ મોટો પ્રમાણમાં ઉપયોગ થાય છે
બરાબર દરેક દરેક અનાજ શરીરને શક્તિ પણ આપે છે
હમ અનાજ ઉપરાંત કઠોળ પણ ખુબ મહત્વનું છે
હા બરાબર કઠોળમાંથી શરીરને જરૂરી પોષક તત્વો મળે છે
હા વિવિધ દેશોમાં અલગ અલગ પ્રકારની દાળ ખાવામાં આવે છે ને
હા દાળ સાથે શાકભાજી પણ મહત્ત્વ છે
હા શાકભાજી અનેક રંગોની હોય છે
દરેક રંગના શાકમાં અલગ અલગ ગુણ હોય છે
હા લીલા શાકભાજીનો ઉપયોગ ઘણા પ્રદેશોમાં થાય છે
મૂળ વાળા શાક પણ ઘણા લોકો ખાય છે
હા ઋતુ પ્રમાણે શાકભાજી બદલાતી રહે છે ને
ખોરાક સરળતાથી ઉપલબ્ ઉપલબ્ધ રહે છે એટલે
હા અને ફળો પણ આમ ખોરાકનો મહત્વ ભાગ છે
વિવિધ દેશોમાં અલગ અલગ ફળ ઉગે છે
હા અને કેટલીક જગ્યા આવે છે ને કેળ બધુ મળે
હા અનેને કેટલીક જગ્યાએ સફરજન વધુ ઉગે છે
હા અને ક્યાંક કેરી ખૂબ જાણીતી છે
હ ક્યાંક દ્રાક્ષ નું ઉત્પાદન વધુ થાય છે
હમ ફળોમાં કુદરતી મીઠાશ હોય છે જ
હા ઘણા લોકો ભોજન પછી ફળ લે છે
દૂધમાંથી પણ અનેક ખાદ્ય વસ્તુઓ બને છે
હા બરાબર દહીં છાસ પનીર જેવા ઉદાહરણદાયક છે
હા કેટલાક પ્રદેશોમાં દૂધ નો વધુ ઉપયોગ થાય છે
હા કેટલાક દેશોમાં તેનો ઓછો ઉપયોગ થાય છે
હા અને પાણી દરેક ખોરાક ન સૌથી આમ મહત્વનું છે એ તો
સ્વચ્છ પાણી આરોગ્ય માટે જરૂરી છે
હા ખોરાક બનાવવાની રીત પણ અલગ અલગ હોય છે
હ ક્યાંક માફીને ખોરાક બનાવવામાં આવે છે
હા અને ક્યાંક તો શેકીને બનાવવામાં આવે છે
હા ને ક્યાંક ઉકાળીને પણ બનાવવામાં આવે છે
હા અને ક્યાંક તો છે ને વરાળમાં પણ આમ ખોરાક તૈયાર થાય છે
હા દરેક રીતનો પોતપોતાનો ઉપયોગ હોય છે
હા મસાલાનો ઉપયોગ પણ દેશ પ્રમાણે બદલાય જ છે
હા કેટલાક સ્થળે ઓછા મસાલાઓ ઉપયોગ થાય છે
અને કેટલાક સ્થળે તો બહુ વધુ ઉપયોગ થાય છે
હા મસાલા ખોરાક ને સુગંધ આપે છે
અને મીઠું છે ને લગભગ દરેક ભોજનમાં વપરાય જ છે
હા પરંતુ તેની માત્રા અલગ અલગ હોય છે
હા તેલનો ઉપયોગ પણ જુદી જુદી રીતે થાય છે
હા કેટલાક લોકો ત તલનું તેલ વાપરે છે
હા અને કેટલાક લોકો તો મગફળીનું તેલ વાપરે છે
બરાબર કેટલાક પ્રદેશોમાં સરસવનું તેલ પણ વપરાય છે
હા અને રસોઈમાં છે ને ઘીનો પણ ઉપયોગ થાય છે
હા દરેક જગ્યાની પોત પોતાની રસોઈ પરંપરા પ્રમાણે હોય છે
હા તહેવારોમાં ખાસ વાનગીઓ બનાવવામાં આવે છે.
અલગ અલગ તહેવારોમાં અલગ અલગ વાનગીઓ જોવા મળે
હમ લગ્ન પ્રસંગોમાં પણ આમ વિશેષ ભોજન તૈયાર થાય છે
મહેમાનો માટે વિવિધ વાનગીઓ પીરસવામાં આવે છે
અને કેટલીક વાનગીઓ તો ખૂબ જૂની પરંપરાઓથી ચાલતી આવી છે
હા નવી વાનગીઓ પણ સમય સાથે જોડાતી રહે છે
હા અને શહેર અને ગામના ખોરાકમાં પણ થોડું આમ તફાવત તો હોય જ છે
શાકભાજી અને ફળ નું મહત્વ દરેક જગ્યા એ રહે છે
હા સંતુલિત ખોરાક શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે
હ વિવિધ પ્રકારનો ખોરાક શરીરને જરૂરી પોષણ આપે છે
હા વિશ્વના દરેક પ્રદેશમાં ખોરાક જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે
હા ખોરાક માત્ર ભૂખ સંતોષ તો નથી પરંતુ સંસ્કૃતિ સાથે પણ જોડાયેલો છે
હા તેથી વિવિધ દેશોના ખોરાક વિશે આપણે આમ જાણવાનું બહુ ઉપયોગી બને ને છે
બરાબર. હા આ વિષય ખુબ જ વિશાળ છે અને તેની ઘણી બધુ માહિતી જાણી શકાય છે
હા અને હવે વિશ્વના વિવિધ પ્રદેશોનો ખોરાક વિશે આગળ વાત કરીએ
હા કરીએ. અ હા હા દરેક પ્રદેશની પોતાની વિશેષતા હોય છે.
હા કેટલાક પ્રદેશોમાં સવારનો નાસ્તો ખુબ મહત્વનો માનવામાં આવે છે
કેટલાક પ્રદેશોમાં બપોરનુંું ભોજન મુખ્ય હોય છે
હા અને ક્યાંક રાત્રિ નું ભોજન પરિવાર સાથે કરવામાં આવે છે
હા ભોજન સાથે ઘણી પરંપરાઓ પણ જોડાયેલી હોય છે
અને ઘણા લોકો આ જમીન પર બેસીને ભોજન કરે છે
કેટલાક લોકો ટેબલ અને કુર્તી નો ઉપયોગ કરે છે
અને કેટલાક સ્થળે હાથ થી ભોજન કરવામાં આવે છે
કેટલાક સ્થળે ચમચી ગાંટો અને અન્ય સાધનો નો ઉપયોગ થાય છે
હા ભોજન પહેલા સ્વચ્છતા રાખવી બહુ જરૂરી છે
હા હાથ ધોવાની સારી તેવ દરેક માટે ઉપયોગી છે
હા સ્વચ્છ વાસણોમાં ભોજન પસ આમ પીરસવાનું આવે જ છે
હા સ્વચ્છ રસોડું પણ ખુબ મહત્વનું છે
હા ખોરાકને ઢાંકીને રાખવાથી તે સુરક્ષિત રહે છે
યોગ્ય રીતે સંગ્રહ કરવાથી ખોરાક લાંબો સમય ટકે છે
હા અને કેટલાક ખોરાક તો છે ને ઠંડી જગ્યાઓમાં રાખવામાં આવે છે
હ કેટલાક ખોરાક ને સુૂકી જગ્યાએ રાખવામાં આવે છે
હા અને વિશ્વમાં મસાલાની ઘણી આમ જાતો મળે છે
હા હળદર જીરું ધાણા ઘણા પ્રદેશોમાં વાપરાય છે
તજ લવિંગ અને એલથી એલચ પણ જાણીતા મસાલા છે
હા આ મસાલા ખોરાકમાં સુગંધ ઉમે રહે છે
અને કેટલાક પ્રદેશોમાં મીઠી વાનગીઓ વધુ બને છે
કેટલાક પ્રદેશો માં તીખીવાની કેવું વધારે જોવા મળે છે
અને ક્યાંક ખાટી વાનગીઓ પણ લોકપ્રિય હોય છે
હા દરેક સ્વાદ નુંતપોતાનું મહત્વ છે
હા ઘણા લોકો ઋતુ પ્રમાણે ફળ ખાય છે
હા ઋતુ પ્રમાણે શાકભાજી પણ બદલાતું રહે છે
હા વરસાદની ઋતુમાં મળતો ખોરાક અલગ હોઈ શકે છે
હા શિયાળા માં મળતી વસ્તુઓ પણ અલગ અલગ હોય છે
હા અને ઉનાળામાં પણ ઠંડક આપતો ખોરાક વધુ લેવાય છે
હા ઋતુ અનુસાર ખોરાક માં ફેરફાર થતો રહે છે
હા કેટલાક પ્રદેશોમાં સકા મેવાનો ઉપયોગ થાય છે
જાણી કે સુકાવ એવાગે છે
હા ઘણા દેશોમાં બીજ પણ ખાવામાં આવે છે
હ તો અને અલસી જેવા
હા
સબકા
હા
પણણ છે
અને વિશ્વના ઘણા ભાગોમાં રોટલીના અલગ અલગ પ્રકાર બને છે
હ દરેક પ્રદેશ પોતાની રીતે રોટલી તૈયાર કરે છે
હા અને ચોખામાંથી પણ અનેક વાનગીઓ બનાવવામાં આવે છે
હા કઠોળ માંથી પણ અક પ્રકારના ભોજન બ
હા અને કેટલીક વાનગીઓ ખુબ સરળ હોય છે
ક વાનગીઓ બનાવવા માટે વધુ સમય લાગે છે
હા અને કેટલીક વાનગીઓ આમ રોજ બનાવામાં આવે છે
હ કેટલીક વાગીઓ ખાસ પ્રસંગી જ બનાવવામાં આવે છે
હા વિશ્વમાં છે ને ખોરાક નો બગાડ ન થાય તે પણ બહુ મહત્વનું છે
હા જરૂર જેટલો જ ખોરાક લેવો જોઈએ
હમ વધેલો ખોરાક છે ને સાચવી શકાય તો સાચવવો જોઈએ
યોગ્ય ઉપયોગ કરવાથી બગાડ ઘટાડી શકાય છે
હા ખેતી વગર આમ ખોરાક મળવો બહુ મુશ્કેલ છે
હા ખેડૂતોનોો પરિશ્રમ ખુબ મહત્વનો છે
વરસાદ જમીન અને પાણી ખેતી માટે બહુ જરૂરી છે
સારી ખેતીથી સારો પાક મળે છે
હા અને પાક પછી અનાજનો સંગ્રહમાં બી આમ આવે છે
હા ત્યાર બાાદ તે લોકો સુધી પહોંચે છે
હા અને બજારમાં પણ છે ને અનેક પ્રકારના ખાદ્ય વસ્તુ મળે છે
હમ દરેક વસ્તુ નું પોતાનું મહત્વ હોય
હા અને સંતુલિત ખોરાક માં અનેક પ્રકારની વસ્તુઓ આમ અ સમાવેશ થાય છે
અનાજ કઠોળ શાકભાજી ફળ એ સ્થાન મહત્વનું છે.
હા. અને આ બધાની તો ચર્ચા આપડણે કેટલી પણ કરીયએ ને એટલી ઓછી છે મને તમારી જોડે ચર્ચા વામાં ખૂબ આનંદ આવ્યો, આપણે ચોક્કસથી આ વિષય પર ફરી વાત કરીશું.
ઓકે, ફરી મલીએ.